હલો રાધે, રાધે, કેમ છો?
રાધે રાધે કેમ છો? મજામાં હા બસ મજામાં.
બાકી શું ચાલી રહ્યું છે હવે?
જો ને ભણતર કેટલું અઘ અઘરું થઈ ગયું છે હવે બાળક કો નું.
નહી નહી આ વાત તો તમે ખરેખર સાચી કીધી.
હા એમને એમને ભણવા માટ ટે પહેલા પોતે ભણવું પ્રિપેર થવું પડે છે ને પછી આપણે એમને એજ્યુકેટ કરી શકીએ એ એવી પરિસ્થિતિ આવી ગઈ છે.
નહી આ વાત બરાબર ક તમેને. તમે આજકાલના બાળકોની શિક્ષા બહુ જ મહત્વની થઈ ગઈ છે.
હા એટલે બહુ મહત્ હા.
બોલો
બહુ મહત્વની છે, એમના માટે એટલ કોમ્પિટિશન એટલું ટફ. થઈ ગયું છે, ને કે એમને આગળ વધાવવા માટે પેલા આપણને બી બહુ એફર્ટ કરવા પડે છે.
તો તમે સાચી કે એ લોકો જોડે જોડે આપણને પણ એનું રિવિઝન કરવું પડે છે, કે આપણને બરોબર આવડે તો આપણે એને શીખાડીએ પછી.
હા અને આટલું અપડેટ રહેવું પડે છે, કે કેટલી બધી વસ્તુ એવી છે, કે આપણે
કારણ કે એમને સારું એજ્યુકેશન મળશે તો એમના ભવિષ્ય માટે જ એમને સારું છે, ને સારી નોકરી મળશે સારું બધું થશે એમના એ લોકો માટે પણ અને સારું ભણતર મળે. તો બાળકો સમજદાર પણ બને
હા એ તો સાચ
હા પણ હવે બઉ કોમ્પ કોમ્પિટિશન ચાલી રહ્યું છે, ભણવામાં પણ એજ્યુકેશનમાં કેટલું બધું હવે કોમ્પિટિશન ચાલી રહ્યું છે.
હા પેલા આપણે એમને જેવી રીતે. આપણે ગ્રામર પોઈન્ટને એવું બધું બતાવતા હતા. પેલા આપણે માઇનર મતલબ. થોડું ઘણું શીખતા હતા ને પછી એવું બધું રટંત કરી લેતા હતા પણ હવે આજના છોકરાઓને આજના બાળકો માટે આપણને એમને પેલા સમજાવવું પડે છે. ઉદાહરણો બ